હા કેમ?
હા તો હું તમને ક રહી હતી કે એમને ખબર પડીનેં મારા હસબન્ડની ઇન્ક્વાયરી કરી તો પછી બે ત્રણ મહિના જ ફાયદો રહી છે. ને પછી પાછું એવું ને એવું જ એટલે વિચારતા છે કે ઓપરેશન કરાવી દઈએ ને પછી કોઈએ ઓપરેશન કરાવ્યું છે તેમને પણ પૂછ્યું છે. તો કોઈનું એટલે સારું થઈ જાય છે કોઈનું પાછું બગડી જાય છે.
તે સારા મીન સારું જવાબ નથી મળ્યું તમને ના
હા તો પછી હવે વિચારતા છે કે શું કરીએ આ પછી કરાવી દઈએ પછી કઈ બહુ જ પ્રોબ્લમ થઈ ગયું તો એટલે પછી વિચારતા છે.
આના સિવિલ હોસ્પિટલમાં જોવાઓ
અચ્છા.
તમા સારા ટી મન મળશે ત્યાં આગે તમે જોઈ લીધું શું કરવાનું ઓપરેશન ના બોલે છે નથી. હા તમે ત્યાં ત્યાં જઈને ખબર પડશે.
હા પછી બેડ્રેસ ને બધું પણ હશે ને એટલે એક બે મહિના તો
તમને ત્યાં જઈને જ ખબર પડશે કે શું થવાનું આગળ
ખબર છે.
હું તને કાલે બતાવ મારી બેનપણી થી ઓછીને
હા હા કઈ નઈ કઈ નઈ વાંધો નહીિ હા તમે મને કાલે કહું
હા હું તમને પૂછી પેલે જોડે વાત કરી હતી. તો ત્યાં સુધી અમને ખબર નથી કે કોઈને આનું ખબર પડે છે. હવે તમને કીધું ના તો હમણાં જ મને માઈન્ડમાં આવ્યું. કે આ પેલા વાત થઈ છે મારી
હા હા.
હું બેનપણીથી પૂછીને તમને કલ બતાવું.
હા હા કઈ નહી વાંધો નહી કઈ નહી તમે કાલે આરામથી મને નંબર એડ્રેસ ને બધું મોકલો પછી મારા હસબન્ડ ઇન્ક્વાયરી કરશે તો સારું થઇ જાય તો સારું ને. પછી મને પણ સારું મને પણ ફાયદો થશે એ ચાલશે દોડશે તો મારા છોકરાઓ પણ જોશે.
સારી વાત તમને સારી વાત કહે છે પર આવું નથી. કે બધી સા આવું ના કરશે.
હ આપડે એવું નથી બોલવાનું હું
ના ચાલ છે. હે થોડું બહુત
હા હા.
હ મનમાં છું છે આ કેવું છે? હમ.
બીજું કહું
બીજું બસ હવે તમે શું કરવાનું?
હવે પછી આપડણે મેં એમ કતી હતી કે આપણું બધું પ્રોજેક્ટ ને બધું થઈ જાય તો પછી આપણે બીજા આઠ ફાડીી એ પેલું બગીચાનું પ્રો્રામ બનાવીએ ત્યાં જઈએ બધા છોકરાઓને લઈને ને ઘરથી કઈ સેન્ડવીચ એવું કઈ બનાવીને જઈએ તો છોકરાઓને પણ મજા આવશે એ
હા. તો આપણે જોડે બંને જઈએ. કે પેલા બીજાને પણ કહે છે.
હા હા તમને જે જેને કેવું એ કહી દેવું પૂચા ભાભી ને પણ કહીએ કવિતા ભભીને પણ કહીએ આપણે બધા વધારે લોકો હશું તો મજા આવશે
પણ પહેલે રાહુલ ની મમ્મી ને પણ કહેજે
હા હા એમને પણ ક દી એમને તો પહેલા કશું, આપ આપડે એમના વગર ક્યાં મજા આવે છે.
તે મસ્ત મજા ની વાતો કરે છે.
હા, એજ ને આપણેે રીલ બનાવશું છોકરાઓ, પોતાનું રમશે હ
આા અત્યારે રીલ વિના, કશું થાય જ નહી
હા, પેલા તો રીલ જોઈએ પછી પછી, બીજું આવે તો એવું થઈ ગયું છે. હ સાા, એજ ને એજ ને એ જ નહી
હમ-હમ
તમને શરદી થઈ ગઈ છે ખાંસી થઈ ગઈ છે.
હા કાલે મોસમ બગડ્યું ને
હા, બરાબર
જયારે મોસમ ચેન્જ થાય છે, તો આવું બઉ ચાલે છે.
તમારે અદરક વાળી ચા પીવાની સૂપ પીવાનું આવું બધું ચાલુ રાખો
આજ ત એમ મતલબ ટાઈમ નથી, મળતું મને
ના ના ટાઈમ તો કાઢવું પછી પછી આપણી, જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આપણને બહુ પ્રોબ્લેમ થાય છે.
હુ પણ સમજુ છુ, પણ ટાઈમ નથી મળતું બાળકને જોવાનું પતિ ને જોવાનું સાસ નું જોવાનું આ બધા જ પાછળ મારું ટાઈમ આવું થઈ જશે કે પો પોતાના માટે ટાઈમ જ નથી, મળતું
હા, એજ એજ છે. એક વાર છોકરાઓ મોટા થઈ જશે પછી જ કઈ થાય છે.
આવું લાગે છે પણ બધા જ હું જોઉં છુ. ને કેટલા બધા મોટા છોકરા થઈ ગયા છે કે દીકડી થઈ ગઈ છે. બટ તમને મતલબ લેડીઝ ના રેસ્ટ નથી, મળતા તે મોટા થાય મોટી જમેદારી આના ઉપર થઈ જશે
હા હા એજ નહી એજ નહી
હું મતલબ તમને શું પણ આપું શું પણ કરવાનું છે. હમ બધાની પોતાની જિમ્મેદારી હશે ત્યાં મરજી છે. તે મોટા થઈ જશે મતલબ આમને જે કહે તે પણ ચાલવું પડે છે. આપણ
હા, આપડી તો નહી. ચાલશે ત્યારે શું કરશુ હા, એજ નને એજ નહ એટલે તો હુ એમને કેવું છુ, થોડું ઘણું સત્સંગ જોઉું ટીવી માં ચાલે છે. મારા સાસુ ચલાવે છે, હા પણ નહી જોય છે નહી જોય છે.
બાળકને નથી જોતા પણ એ જેની આ એ જે આશે ના તે નઈ જોઈ
ના ના અમારી તો કેટલી બધી ગુજરાતી ફ્રેન્ડસ છે, તો એમના છોકરાઓ તો મસ્ત મસ્ત ભજન કીર્તન જોઈને પછી સ્કૂલે જાય છે.
અચ્છા નઈ હું હું પોતાના બાળકનેને જસ હનુમાન ચાલીસા એ ભણાવ છુ. હું મોર્નિંગમાં સ્સ્કૂલ જવાથી પહેલા તે હનુમાન ચાલીસા બનીને પછી જાય છે.
હા સારું છે, એ તો બહુ સારું કર્યું તમે
હા, કે આખા દિવસ એ તો પૂરા હનુમાન ચાલીસા નથી ભણી શકે તો તેમાં પોઈન્ટ પોઈન્ટને ની કાળી છે, અને તે બોલીને જાય છે, જેથી સપ શુક્લય તમારી તમ રક્ષક આઉ ડરના આવું બધા બોલીને પછી એ જાય છે
હા, મારો મોટો છોકરો અ નાનો હતો ત્યારે આવડતું હતું ગાયત્રી મંત્ર પણ બોલતો હતો હવે પાછો ભૂલી ગયો છે,
નઈ આનેને હું શીખાડીશું કે મંત્ર બોલવાનું ગાય ત્રી મંત્ર બોલવાનું રક્ષા મંત્ર બોલવાનું જે પેલા સદા ભવાની મંત્ર તમને આવડે છે, તે શીખવાશે ખાવડું છું તો મતલબ બધા છોટા છોટા નાના નાના કરીને આખી એસે મંત્ર કરવા શું માન
હા, હા ચાલો ને પછી આપણે આ પણ કરાવીશું આપણા છોકરાઓને મારી તો બીજી ફ્રેન્ડ છે ને એમના તો છોકરાઓ તો શું ભજન કરે છે, બાપરે બહુ સારા છે
ભજન નથી કરતા પણ મંત્ર જાપ આવું કરે છે ઓમ નું જાપ કરે છે, ડીપ બ્રેથિંગ કરે છે આ નાનું નાની નાની નાની મોટી તું કરવા છું,
અચ્છા સારું છે ને સારું છે કરાવું જ જોઈએ,
જરૂરી છે, ના
હા, એજ ને ને આજકાલ ન પેલું કેવું થઈ ગયું છે, લોકો ન્યૂઝમાં કેવું આવે છે નહી ન્યૂઝમાં કેવું આવે છે, કોઈ નાને મારી નાખે છે કોઈ હસબન્ડ ને મારે છે ને એના કરતા તો આપણે સારા સંસ્કાર આપીએ તો મોટા થઈને એટલે સારા માણસ બનશે, હા હંમેશા કામ આવે
અને સમાજનું પણ લોકનું પણ કલ્યાણ થાય છે.
હા, અને આપણું આપણું નામ પણ રોશન થાય છે, માતા પિતા નું
થઈ જ ને કેટલા બધ મતલબ પ્રસધ થયા છે, આના સંસ્કાર ઉપર થી
હા, એજ ને એજ ને બાકી અત્યારે જે જમાનો થઈ ગયો છે, મને તો બહુ ભીક લાગે છે, કે આપણા છોકરાઓ કઈ ખોટા એટલે સંગત માં ના
ના પડે હું પણ આવું જ મતલબ સોચું શું કે મારા છોકરા તે સારા જ છે, પણ બીજાના કેમ કેવા
આપણે કેવી હા, એ નહી ખબર ને લોકો લોકો આપણે નહી ખબર હોય લોકોની મનમાં શું ચાલે હા, આપણે પછું બઉ
પોઝિટિવ સો મતલબ સોચ્યું છે,
હા,
પર બાળકોનું યા બીજા લોકોનું નથી ખબર કે આના મનમાં શું ચાલે છે,
હા, એટલે આપણે છે ને નજર રાખવી જ પડે છોકરાઓને પણ એમને જેમ મોટા થાય છે, તે એમને ગમતું નથી એમને બધું પ્રાઇવેસી જોઈએ છે,
પ્રઇવેસી અને ફ્રીડમ ચાલે
હા, એજ ને
હમ પર ઓળખ રખવી પડેશે ને
હા એજ ને કઈ નહી આપણેે તો પછી બોલવાનું ચાલુ રાખશું બીજું. આપણું કામ છે બોલવાનું એ લોકોને અત્યારે નહી ખબર પડે પણ પછી ખબર પડશે ને જેમ જેમ ઉંમર વધશે પછી ખબર પડશે કે આપણી મમ્મી આપણા સારા માટે કે
સારા માટે કહે છે આમ બાળકોને કીધું. કે અમારા પેરેન્ટ્સ અમને જોતા નથી હું આખા દિવસ તમને જોતે જોતા હતા અને બધું ચીજે તમને શીખાડો આપણા પેરેન્ટ્સ અમને એવા જ છોડી દેતા હતા. તે કીધું કે તમે પણ આજ કરો ના તે સામને જ રિપ્લાય કરે છે તમે જ આજ કરો ને
હ
હ
જો કોને આવું જવાબ.
આનું આનું શું જવાબ દ
હા નને આપણા એજ મે હા હ કે જ નહી આજકાલ ના છોકરા ને આવું મગજ આવે ક્યાંથી. હું તો એજ વિચારું છું ક્યાંથી શીખી આવે છે આવું બધું બોલવાનું
ડિજિટલ ડિજિટલ ત્યાંથી આવડે છે ને બ આખો મોબાઈલમાં જ શીખે છે બઉ બહ કવાનું પણ નથી.
હા હા હા એજ ને.
હમ.
કોઈ વાર તો હું બહુ ખીજાવી જાઉં છું જયારે માર્ક્ વાક્સ સારા નહીં લાવે છે ને ત્યારે હું બહ.. મેથ્સમાં તો એનો બહુ જ પ્રોબ્લેમ ચાલે છે ખબર ન બધા સબ્જેક્ટમાં. સારા માર્ક્સ લાવે છે મેથ્સમાં જ ઓછા લાવે તો હું બોલું છું તો એને ગમતું નથી. કે હું કઈ જ નહી અરે માર્ક્સ ઓછા આવશે તો બોલવાની તો ખરી ને હું.
હ મારા છોકરા એ તો બધું આવડે છે બધું પણ. શું થાય એક્ઝામ વચ્ચે તને કે રિઝલ્ટ બગડી જાય છે. હું આને પૂછ્યું. કે જે સબ્જેક્ટ હું લીધું જે પેપર હું લીધું તે. એને આપ પૂછું તે એને બધું જ આવડે. પણ પેપરમાંથી ત અમને શું થઈ જશે મને ખબર જ નથી. પડતી કેટલી વાર આની મેડમ
તમે કરો છો પાછો ફોન
હા હા કઈ વાંધો નહી આપણે આજ વાત કિન્યુ કરી હાલે પ વોટપ મેજ કરજો ને પછી આપણેે જોઈ લઈેશું.
ઓકે કે સારું ઓકે કાલે હું કરીશ.
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.